હેલો.
હલો.
હેલો.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. હેલો.
હેલો.
હા, બેન આજે મારે તમને એક વાત શેર કરવી હતી.
હા બેન બોલો ને.
આજે હું આપણી પરંપરા વિશે વિચારતી હતી.
એવું.
હા.
પરંપરા તો આપની ઓળખ છે ને તેના વિશે તો આપણે વિચાર કરવો જ જોઈએ.
હા, તમે બરાબર કહ્યું બેન. આપણે આપણા જીવનમાં પરંપરાનું ઘણું મહત્વ છે. કારણ કે પરંપરા એ આપણને આપણા પૂર્વજોથી મળેલ એક અમૂલ્ય ભેટ છે અને આપણા સાંસ્કૃતિક વારસાને પેઢી દર પેઢી સુધી તે જીવંત રાખે છે.
હા, તમે બિલકુલ સાચું કહો છો કારણ કે પરંપરા એ માત્ર જૂના રીતિ રિવાજો નથી. પરંતુ તે આપણા સંસ્કાર, આદર ભાવ, એકબીજા પ્રત્યે સાથેની એકતા, સારા ગુણ જેવી સારી બાબતોને પેઢી દર પેઢી આગળ વધવાનો એક સુંદર માર્ગ છે.
આપણે જોઈએ તો તહેવારો જેવા કે દિવાળી, હોળી, નવરાત્રી, ઉત્તરાયણ એવા ઘણા બધા ઉત્સવો ને ધૂમધામથી ઉજવીએ છે જે આપણને આપણા પૂર્વજો પાસેથી વારસાગત રીતે મળેલ છે. જે આપણે આપણા પૂર્વજોએ ભેટ આપી છે.
હા, અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન લોકો આપણા પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા રમે છે. જેથી આપનું લોકગીત, નૃત્યકલા અને આપની સુંદર મજાની સંસ્કૃતિ દુનિયા સુધી પહોંચી છે.
હા, આજકાલ યુવાનો ઘણા વ્યસ્ત થઈ ગયા છે પોતાના જીવનમાં આપણા પરંપરાઓને તો ભૂલી જ ગયા છે. અને પરંપરાઓથી દૂર થઈ રહ્યા છે. પરંતુ જો તેઓ પરંપરા વિશે જે જાણશે, તેનું મહત્વ સમજશે, તો તેમને સમજાશે કે પરંપરા શું છે? અને આ જાણીને તેઓ પણ પરંપરાને ચોક્કસ રીતે અપનાવશે.
હા, નવી ટેકનોલોજી અને આધુનિક જીવન જીવવું એ સારી બાબત છે. પરંતુ પોતાની ઓળખ, ભાષા સંસ્કૃતિ, પરંપરા ક્યારેય ભૂલવી ન જોઈએ કારણ કે એજ આપનું મૂળ છે.
હા, પરંપરા વિશે આપણા બાળકો નાનપણમાં જ તેમને પરંપરા વિશેની માહિતી આપવી જોઈએ. જેથી તેઓ મોટા થાય તો તેઓને પરંપરા વિશેની માહિતીઓ પેલાથી જ ખબરે અને તેને ચોક્કસ રીતે અપનાવે.
સાચું કહ્યું બેન. કારણ કે, પરંપરા અને પ્રગતિ બંને સાથે ચાલે છે ત્યારે સમાજનો સાચો વિકાસ સાધી શકાય છે. અને દેશ મજબૂત બને છે.
હા, પરંપરા ને આપણે એવી રીતે જોવી જોઈએ કે તે ક્યારે આપણાથી ભૂલાય ન, પરંપરા આપણને શીખવે છે કે જીવનમાં પ્રેમ, સન્માન અને એકતા કેટલી જરૂરી છે અને તેને કેવી રીતે સાચવી રાખવું એ પણ આપણી પરંપરા પર નિર્ભર કરે છે.
હા બેન પરંપરાગત આખું સમાજ અઘરું લાગે છે, કારણ કે પરંપરા એ લોકો વચ્ચે પ્રેમ, લાગણીના સંબંધોને મજબૂત કરે છે.
આજકાલ ઘણા લોકો આધુનિક જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે, તેઓ પાસે પરંપરા વિશે વિચારાનો ટાઈમ જ નથી ને બેન.
સાચું કહો છો બેન આધુનિકતાને સ્વીકારવી એ ખબર નથી, પરંતુ આપની સંસ્કૃતિને ભૂલવી જવું એ પણ યોગ્ય નથી એટલે દરેક લોકો એ ધ્યાન રાખવું જોઈએ કે ની સંસ્કુટિ પરંપરાને ક્યારેય ભૂલવી નહી જઈએ.
હા, આજે તો આપણે મોબાઈલ, ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થઈ ગયા છેને, પરંતુ સાથે સાથે આપણી પરંપરાના તહેવારો અને પરિવાર માટે પણ સમય કાઢવો જ જરૂરી છે.
બરાબર, પરંપરા એ માત્ર તહેવારોની ઉજવણી નથી આપનું વર્તન રીતિ રિવાજ સંસ્કાર પર નિર્ભર હોય છે જેથી આપની સારી ઓળખ ન ખ્યાલ આવે છે.
હા, સાચું કેવો છો પરંપરા એ આપણા પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેના કારણે આજે આપણામાં પ્રેમ, એકતા, સંસ્કારો, આ બધું જળવાઈ રહેલું છે.
હા, બેન આજના આધુનિક યુગમાં નવી ટેકનોલોજી અને વિકાસ સ્વીકારવો જરૂરી છે પરંતુ સાથે સાથે પોતાની ભાષા સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરવું પણ તેટલું જ જરૂરી છેને?
હાં, ખુબ જ જરૂરી છે, આપણે આપણી પરંપરાને સાચ ચવીશું તો આપણે તેને નવી પેઢીને સમજાવી શકું છું, કે પરંપરા શું છે અને તેનું મહત્ત્વ શું છે અને તેને આગળ જતાં કેવી રીતે જાળવી રાખ ખની છે, એ બધી માહિતી આપણે પેલાથી જ આપણા આવતી પેઢીને સમજાવીશું, તો આગળ જઈને ખૂબ જ મહત્વ સમજાશે પરંપરાનું.
સાચું કહ્યું, બેન.
હા, પરંપરા તો જાળવી જ જોઈએ કારણ કે તે આપણે શાન છે અને પરંપરા તો સદીઓથી ચાલતી આવતી છે અને તે પરંપરાને ભૂલવું ક્યારે ન જોઈએ.
હા. બિલ બિલકુલ સાચું કહ્યું. હા.
પર.